હા મજામાં તમે કેમ છો
હા બધા મજા માન છ હું તમને તહેવારો વિશે થોડું કેહે માં કે તહેવાર મા માણસ ના જીવન ખુબ જ જરૂરી છે હું હું બધા થી વરા રે તહેવાર ગણેશ ચતુર્થી નો ખુબ જ મને આનંદ આવે છે ગણેશ ચતુ એ અમે આ ગણપતિ બેસાડીએ છીએ, નવ દિવસ અમે બેસાડીએ છીએ, પછી અરજના જાય છે ત્યાં આરતી કરીએ છીએ, ત્યાં ડેકોરેશન કરીએ છીએ, અમે, અમે. દ દરેક વર્ષે નવી નવી થીમ આવે છે. પરત અમારી ટીમ એ હતી કે ત્યાં ડુંગર બનાવેલો હતો ત્યાં પ ઇલે ઇલેક્ટ્રિક ગાડી મૂકેલી ઝરણા બનાવેલા એટલે આખો ડુંગર પ્રદેશ નો ટીમ બનાવેલો હતો અને તેના કારણે અમને ખુબ જ આનંદ થયો કે આવું બધું ડેકોરેશન ખુબ જ બધું બધાને ખુબજ ગમે કેમકે ડુંગર પ્રદેશ ડેરેશન એ બધાને ખુબ જ ગમે છે અમે સદહાર પોોર્ડ બનાવું કે અમે પે હું વિલસ હ બનાવે બે બે ટીમ અ બનાવેલી હતી અને તે લોકોને ખુબ જ ગમે છે જેના લીધે અ આ અ તહેવાર ખુબ જ સારો અ લાગે છે અને અન્ય તહેવાર પણ અ ખુબ જ ગમે છે કે જેના લીધે આપણે ભારત દેશ એ તહેવારોનો દેશ કહેવામાં આવે છે આપણા દેશના વિવિધ ધર્મો ભાષાઓ અને સંસ્કૃતિ લાગે લોકો રહે છે દરેક સમાજ પોતાના તહેવારો હોય છે પરંતુ દરેક તહેવારના હેતુ એક જ હોય છે અને આનંદ એકતા અને પ્રેમ અને ભાઈચારો વધારો આ તહેવારો આપણા જીવન નવી ઊર્જા અને ઉત્સાહ લાવે છે રોજિંદા જીવનની દોડધામ માંથી થોડો વિરામ મળે છે અને પરિવાર પરિવારના સભ્ય સાથે સમય પસાર કરવાની તક મળે છે તહેવાર તહેવાર આ આપણને પરંપરાઅ સંસ્કૃતિ અ સંસ્કારો સાથે જોડે છે ગુજરાતનો ઉત્તરાયણ નવરાત્રી જન્માષય દિવાળી હોળી રતાબંધ ગણેશ ચતુર્થી જેવા તહેવારો ખુબ જ ઉત્સાહ થી ઉજવામાં આવે છે દરેક તહેવાર પાછળ ના કોઈ કોઈને કોઈ એત ઐતિહાસિક ધાર્મિક અને સામાજિક સંદેશ છુપાયેલા હોય છે દિવાળી પ્રકા પ્રકાશ નો તહેવાર કહેવામાં આવશે અ સત્યના અ રામ ભગવાન ત્યારે આવેલા અયોધ્યા માંથી અ એને અયોધ્યા માં આવેલા ત્યારે આ દિવાળી બના્યા હોય કે રામ ભગવાન કેટલા એટલા ચૌદ વર્ષ પછી આવ્યા એટલે તારથી દિવાળી ના તહેવાર બનાવે છે રાંમભગવાન સાથે અ તેઓ યુદ્ધ જીતીને આવ્યા અને તે તેઓને સ્વાગત માટે એ એ એક ઉત્સવ મનાવામાં આવે તેમાં લક્ષ્મી માતા ની પૂજા કરવામાં આવે છે તેઓ અને ગણેશજી ની પણ પૂજા કરવામાં આવે છે અને જાત જાતના ભાઈ બીજ હોય છે અને ભાઈ બન ના ઘરે અ જાય છે અને ત્યાં આ વર્ષમાં એકવાર મા જાય છે નવા અ નવરાત્રી માતાજી ના આરાધના અને ગરબા ડાંડીયા અને આનંદ માણવા માઆવે છે ઉત્તરાયણ પતંગને ચગાવીને લોકોને આનંદ આનંદ વ્યક્ત કરે છે હોળી પ્રેમ રંગ અને ભાઈચારા સંદેશ આપે છે તહેવારોને આર્થિક રીતે ઘણા ફાયદાઓ થાય છે વેપારીઓ નાગરિકો મીઠાઈઓ બનાવવા માટે હું કાપડ ના વેપારીઓ અને નાના ઉદ્યોગને રોજગારી આ આવક મળે છે પ્ર પ્રવા પ્રવાસન પણ પ્રોત્સાહન મળે છે પરંતુ તહેવારોને ઉજવણી વખતે કેટલીક બાબતો ધ્યાન રાખવું જોઈએ. ફટાકડા હાથમાં ફોડવા જોઈએ નહીં. અને ફટાકડા ન પ્રદુષણ ન થાય તે માટે પણ ઓછો રાખ હોજ અને આત ત્રીસ બાજી પણ ઓછી વાપરી જાય હવામાં પ્રદુષણ વધુ ફેલાય ન એટલે આપડે ફટાકડા બહુ ઓછા ફોડવા જોઈએ અને જેના લીધે અપ્રદૂષણનું પ્રમાણ ઘટે છે અને પ્રદૂષણ અટકાવવા ઘણા પ્રયત્નો કરવા જોઈએ તહેવારોમાં આપણે અ ગુલાલ પણ આપણે અમારે ત્યાં પણ કેસુડા નો ગુલાલ બનાવવામાં આવે છે અમે તઈ એકવાર સારંગપુર ગયા હતા ત્યાં ત્યાં કેસુડાના રંગ એટલે આ ઓરેન્જ રંગ જેવ આવે તે અઅઅ હોળી રમ રમવામાં આવે છે અને ત્યાંની હોળી ખુબ જ પ્રખ્યાત છે કે હનુમાનજી ના રંગગુરની અને તે ખુબ જ જરૂરી છે તમારા ત્યાં કયા કયા પ્રકાર તને તમે ગમે છે તહેવાર કયા બધાથી વધારે ગમે
હા ભાઈ મને પણ અધનધયઆપડા જે ધાર્મિક તહેવારો છે જેમ કે હોળી થી માંડીને તે હોળી છે ધૂળેથી છે ઉત્તરાયણ છે ગણેશ ચતુર્થી છે દિવાળી છે કે પછી નવરાત્રી છે આ બધી તહેવારો મને ખૂબ ગમે છે કારણ કે અ આપણે આ આપણા તહેવારની ઉજવણી કરીએ તો આપણાં જીવનમાં આનંદ ઉલ્લાસ અને આપણો માઇન્ડ ફ્રેશ રહે છે કારણ કે ઘણા બધા લોકોને આ તોવાશે ખબર પણ નથી ભલે આપણા દેશમાં રહે છે કારણ કે એ લોકો મોસ્ટલી ફોનમાં ે છે આવ બધ પ્રકારની પ્રવૃતિ કરે છે અને તમે જે કીધું કે દિવાળી તહેવાર આવે છે ત્યારે તમે જે કીધું કે બધા લોકો હાથમાં આ પ્રકારના હાથમાંથી ફટકડા ફોડે છે હાથમાંથી રો પપરનેવ છોડે છે એટલે કે એ લોકો આ બધી પ્રકારની એ બધું કરે છે એટલે કે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે એ લોકો જેવું કરશે તો પછી આવું આગળ જતા પેઢ શું શકશે કારણ કે એ લોકોને જોઈને પછી નાના નાના બાળકોને પણ એવું કરે છે અને એ લોકોને તો એટલે કે એ લોકો તો પલે આવવું કરી દે છે પણ નાના બાળકોને જે આવું શીખશે તો પછી એ લોકોને હાથમાં ઉટવાના ભય કે પછી આવું કરવાનું એ લોકો મન થઈ જાય છે અને આવું બધુ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય છે એટલે મારે તો એજ કેવું છે કે આવું બધું અ વિકૃત બધી પ્રક્રિયા કરે છે તે લોકોને સમજાવવું જોઈએ કે ભાઈ તમે હાથમાંથી ફટકડાની ફોડો હા ગમે ત્યાં રોકેટ મોકલો કારણ કે તમે જો તમને તો આવું બધું સારું લાગશે પરંતુ જયારે તમારા હાથમાં ફૂટશે ત્યારે તમને ખબર પડી જશે એટલે મારે તો એ જ કેવું છે કે બધા કે યોગ્ય રીતે બધા જે તહેવારો આવે છે તેની સારી રીતે ઉજવણી કરવી જોઈએ કારણ કે તહેવારો ્યા દુઘટના થઈ જાય છે અને અમારા બજે કિસ્સો થયેલો હત કારણ કે મોસ્ટલી જે દિવાળી તહેવાર હતો ત્યારે એમ તો બધા લોકો ત્યાં મસ્ત તાપ ઠંડી રહી હતી અને ત્યારે અચાનક આખા બ વચ્ચે એમ ફટાકડાની નાખી દીધીધ પછી અચાનક જ બધાને ફૂલટ પછી બધા લોકો ડરી ગયા અને હમ પ પેમાંમ દાજી પણ ગયા પરિસ્િત થયેલી હતી એટ જે આવા બધા લોકો એ આવું બધું પ્રકારનું માઇન્ડમાં બધું કરે છે તે લોકો યોગ્ય રીતે તેટેવાની ઉજવણી કરવી જોઈએ કારણ કે આવા બડા પ્રકારની ઉજવણી એટલે કે કરશો તો પછી આ તહેવારો એમના માટે ખૂબ ગંભીરજનક પરિસ્થિતિ બની જશે તહેવારોને સારી ઉજવણી કરો કારણ કે તમને ખબર છે દિવાળી કેટલો પવિત્ર અને ધાર્મિક તહેવાર છે કારણ કે દિવાળીમાં આપણા ઘરે બધા દીવાગ પ્રગટાવવામાં આવે છે અને ઘણા બધા પ્રકારના ધનસ તે પછી એવ બધો પ્રકારના બધા બધા તહેવારો આવે છે બધી બધી ઉજવણી કરવામાં આવે છે ઓ એટલે બધા લોકો સાવચ્રી પૂર્વક બધા તહેવાર મનાવો છે અને દિવાળી ના તહેવારમાં તો અમારા ઘર બાાજુ તો ખુબ બધા લોકો માને પણ છે અને પૂજા પણ રાખવામાં આવે છે અમારા ઘર બાજુ તો અને એક એટલે કે એક મંદિર અમે બધા ગામના લોકો બધા ભેગા થઈને સ તેનાની પૂજા રાખવામાં આવે છે અને ભોજન પણ રાખવામાં આવે છે અને તમે જાણો છો કે દિવાળી ના તહેવારમાં બધા ઘણા બધા લોકો આપણા ઘર વા અને જેમ કે મામા ફૂઈના છોકરા પછી બધા ફઈના છક પછી ખુબ મજા કરે છે કારણ કે ત્યારે આપણા બધા જે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તે આપણેે સારી રીતે ઉજવણી કરવી જોઈએ અને આપણા જેધા બધા ભાઈ બંધો છે કે પછી સગા વાળા છે આપડા ઘરતિ સાથે આપ દિવાળી તહેવારમાં બધા સાથે સામું અલગ કરવું જોઈએ કારણ કે આપણા દિવાળી ના આગલા દિવસ આપણા સાલુ બાળક હોય છે જેથી કરીને આપણે યોગ્ય રીતે આવા પ્રકારની જે તહેવારો હોય છે તેની ઉજવણી કરી બાકી તમારે બીજા જે તહેવારો છે જેમ કે ઉત્તરાયણ છે તે તમને ગમે છે
હા ઉત્તરાયણ અમને ખુબ જ ગમે છે કેમ કે અ પતંગ ચગાવવાને એક આનંદ છે કે ગુજરાતમાં સૌથી લોકપ્રિય તહેવાર હોય તો ઉત્તરાય માનવામાં આવે છે કેમ કે અ અ અમે પતંગ ખૂબ જ સગાવીએ છેીએ અને જાત જાાતની દોરીઓ મજાવે છે જાત જાાતના પતંગ ચગાવે છે અમે એકવાર કચ્છમાં પેશ પતંગ સગાવવા ગયા હતા ત્યાં જાત જાાતના પતંગ હોય છે એક સાથે એક દોરીમાં દસ વીસ સો સો પતંગને એવા મેં જોયા છે અને જાત જાત ના પતંગ કેમ કે ત્યાં પવન ન પ્રમાણ ખુબ જ વધુ હોય છે એટલે તહેવાર ખુબ જ ગમે છે અને ઉત્તરાયણ વખતે ધ્યાન રાખવા જોઈએ કે ફટાકડા ફટાકડા ફોડવા જોઈએ નહી અને તેના એટલે દિવાળીમાં ફટાકડા ફોડવા ફોડવાનું ધ્યાન રાખવું જોઈએ તહેવાર માત્ર આનંદ માટે સમાજ ના પ્રેમ સહકાર એકતા અને માનવતાને વધારવા માટે પણ એ ગરીબ અને જરૂરિયાત લોકો સાથે ખુબ ખુશીઓ વહેસીને અને તહેવાર સાચો સાચો મહવ તો સાબિત થાય છે અંતમાં હું એટલે અ અંતમાં એટલે આપને એવું કરવું જોઈએ કે આપણે તહેવાર મના માટે આપણે બહાર થી મોટા મોલમાં શોપિંગ કરવી જોઈએ, ને નાની નાની દુકાનો વાળા શોપિંગ કરવી જો ત્યાં ફટાકડા નાારી લાગેલી હોય ત્યાંથી શોપિંગ કરવું જોઈએ, એટલે એલે આપણે કોઈ ગરીબ લોકો ન પણ આપણે જોવું જોઈએ, કે આપણે ત્યાંથી જ ખરીદી કરવા જોઈએ કોઈ કોઈ આપડ થોડું ઘણું દાન પણ કરવું જોઈએ, જેના લીધે આપણને પુણ્ય વધી જાય છે, અને આપણે તહેવાર પણ મનાવા જાય છે, તહેવાર માત્ર આપણે આપડી ખુશીઓ માટે મનાવ જોઈએ, ને પણ બીજાની ખુશીઓ માટે તહેવાર મનાવ મને એવું લાગે અને આપણે તહેવાર ખુબ સાવચેતી વ બનાવ છે તહેવાર પછી રાબંધન રક્ષાબંધન ભાઈ અને બહેનો પ્રતિક છે, તેઓ તેઓ ાઈ ભાઈના ઘરે બેચ જાયને રાખડી માને છે, અને તેઓ વરષમાં એક વાર આવે છે અને જેના લીધે એઓનો જારે એ મુશ્કેલમાં પડે ત્યારે એ લોકો એકબીજા ની મદદ કરી શકે છે, એટલે એ તહેવાર મનાવામાં આવે છે, જેના લીધે અ ખુબ જ સારી રીતના ફાયદો થાય છે, અને અ તે ખૂબ જ જરૂરી છે, કે આપણે એકબીજાની મદદ કરવીું જોઈએ, અને તહેવારોમાં પણ સારી ર રહેવું જોઈએ તહેવાર સારી રીતના મનાવ જોઈએ, અને તહેવારોમાં વધારે ડ્રિંક્સ કે એ બધું ના કરવું જોઈએ, અને આપણે જાણીએ છીએ કે હા, ગુજરાતમાં તો એ બધું બેન છે, પણ આ એ સરખી રીતના કરવું જોઈએ, નહી અને પ્રદુષણ ઓછું કરવું જોઈએ ફટાકડા ઓછો પ પર્યાવરણ પર્યાવરણ તહેવારો ઉજવવાનો સંકલ્પ લેવો જોઈએ, અને સારી રીતના આપણે તહેવારો મનાવા જોઈએ, અને તહેવારના કારણે આપણે ઉલ્લાસભર જીવન જીવી શકીએ છીએ. ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીશ
હા, ભાઈ સારું મળે પાછા
હા,